મેં મસ્ત છું સારી છું તું કેમ છે
મજામાં છ મેં તો ચાય પાણી થઈ ગય તારી
હા
શું નાસ્તો કર્યો તું એ
મેં મમરા ખાધા ચા પીધી મેં મમરા વઘા રહ્યા હતા
ઓહ અચ્છા મેં મારું પણ ચાાય નાસ્તો થઈ ગયો મે ખબર નાસ્તાનું ખાધું
શુંફાદ
મેં તો છે ને પોખા ખાધું અને છે ને બિસ્કીિટ મને બહુ ભૂખ લાગ ગઈ હતી ને એટલે
અચ્છા તો બોલ ચોમાસા ની વાત કરીએ આપડણે જરાક કેમ કે હમણાં ચોમાસું આવતું જ છે તો મેં વિચાર્યું કે જરા ચોમાસા વિશે આપણેે કઈ જાણકારી લઈએ પેલા આપણે શું કરતા તે બધું
હા એક વાત ક તમને આપણા બંને વચ્ચે ટેલીપેથી થઈ જો
અચ્છા ગુજરાતીમાં કે ને
તેલીપેથી ન ગુજરાતી માં શું કે તો મને ન
એટના મતલબ એમ કે આપડે બંને એક એક જ વખતે એક જે બોલી રહ્યા છે વિચાર મમ જ થઈ ગયો આપડો એમ હલો
હા પણ
અચ્છા હા
મે કે ઉ તને
હા કેને
હા મને તો છે ને આ ચોમાસું બહુ જ ગમે જો જય્યારે એમ વરસાદ પડે તો કેટલોું મસ્ત લાગે ને માટીની સ્મેલ આવે તે અને બધા તને ખબર થિયરી છે બધા કે જયારે ફસ્ટ ચોમાસું પડે ને વરસાદ
હમ પહેલો વરસાત
હા પહેલો વરસાદ તમા છેને ના બું અગર જે લોકો એમ નાય ને પેલા વરસાદમાં એ લોકો પણ રોવ એ બધું હોય ને એ નીકળી જાય મટી જાય
અચ્છા મને તો એવું મેં તો એવું સાંભળ્યું છે કે પહેલા વરસાદમાં નહી નાહાવા જોઈએ
ઓ અચ્છા તો આઈ થિંક આ થિયરી જ રોંગ હશે
મીટ છે ને આ બધું તો ખાલી કેવા પ્રમાણ પૂરતું છે
હા એજ મેં એક તો કેવા પ્રમાણે પૂરતું પણ એક વાત તને ખબર હું છે આ જયારે વરસાદ થાય ને તો મને એમ ટેરસ પર આમ કેવા દેડકાા લોકો બહાર નીકળી આવે
હા દેડકાઓ અવાજ કરે છે રાઉન્ડ રાઉન્ડ કરીને
હા એજ એના એના એ લોકો જેવું મને બી થાય એમ દેળખ મેં પણ દેડખી બની જાાવ અને ટેરસ પર જ ભાગી જાાવ
હા પછી વરસાદમાં તો વરસાદમાં ના પાણીમાં તો ડાન્સ કરવાની પણ મજા આવે
હા એજ ને મેં પણ એજ કરું મસ્ત ભીના પણ છે ને જયારે વરસાદ માંથી પછી નીચે આવ ને તમારું માથું એમ જરાક દુખવા લાગે
હા એ તો હવે થાય જ છે પાણી પડ્યું છે ને માથા પડતો હો એટલે પણ આ વરસાદમાં એક વસ્તુ ની ભીખ લાગે કે વરસાના પાણીથી જુું ના આવી જ વાળમાં
હા સેમ મેં પણ એ જ વિચાર બધા ઘી કે વરસાદના પાણીથી ઉપર થી એમ વાર નહી સુકાયને તો જોવું પડી જાય
હા એજ
એ હા તને ખબર કે એક વાત તો છે એ બધા કોમન તો હશે જ ખબર કે જયારે પણ એમ વરસાદમાં આપડણે છત્રી અને રેન્કોટ નહી લઈને જાયને ત્યારે સ્કૂલમાં વરસાદ પડે ને પડે જ અને જયારે મેં છત્રીને રેન્કોટ લઈને જતી ને ત્યારે જરાક પણ વરસાદી પડત જો તારી સાથે આવું થતું
હા બધા સાથે જેવું જ થાય છે
નાકી એવું લાગે ને ખબર જે એમ મેં વિચાર કે આજે નહી આજે ચોપડાઓ બહ બધા છે તો આજે છત્રી નની લઈને જાઓ અને છે ને એમ આસમાનમાં પણ વાદળા પણ નહીં થાય કાળા કાળા પછી જો બહાર નીકળું તો અડધી સુધી પહોંચી જાવ એના પછી વરસાદ ચાલુ થઈ જાય
હા એજ તો પણ વરસાદના વરસાદના સમયે ભજીયા કાંદા ભજીયા બટાકા ભજીયા ખાવાની મજા તો આવે જ છે પણ બાકી કઈ તો કેવું ઘરમાં રેવાનું હોય ને તો મજા આવે પણ બહાર જાય ને તો કાદવ કીચડ બહુ ગંદ લાગે રસ્તો કેવો ભીનો ભીણ થાય છે પૂર પાણી ભરાઈ જાય છે
હા એ છે ને તું ચાલ ધીરે બોલતી
હા સારું મે જરા ફાસ્ટ બોલી જાાવ ને મને ખબર બધા મને બહુ ટોકી કે મે બહ ફાસ્ટ બોલું
હા એજ અને મેં શું ક્યું ખબર કે જયારે આમ બહુ વરસાદ પડતી ત્યારે આપડ સ્કૂલ માં કેવું અંધારું જેવું થઇ જ તો ભણવાની પણ કેટલી માજાઓ આવતી
હા હા એજ તો યાદ રાખું અંદરું થઈ જતું એવું લાગી એકદમ વાદળ ન કડગડાટ ને બધુંથી એકમ મજા આવે યાર ગોલ્ડન ડેસ હતા અ આપણા
તો હાચું કીધું અને પછી હવાઓ ચાલતી વીજળીના કડકડાટો થતા અને એમ બધા કે હા કી
છે તો વાદળ નો ગરગડાટ વીજળી નો ગડગડાટ એવું કોઈને ગીત પણ છે ને
હા એવું છે
હમ
પણ નાના હતા તો કેટલા બધા વરસાદ પરથી ગીતો હતા બહુ બધા હતા અને બધા ક વરસાદ એમ આવવાનું હોય ને કે પછી મોર પણ નાચવા લાગે
કે
હા એજ તો છે બરાબર છે બરાબર
હા અને તને ખબર કે એક તો વરસાદ પડે તો કેટ કેવું લાગે ને આખું એવું લાગે કે ધરતી માતા જેમ કે લીલી સાડી પહેરેલી હોય
હા આવઉ આપડી બંધ તને કેદાર માતા ની લીલી છમ સાડી એ બધું કઈ હતું ન હ પછી આપડે કવિતા પણ ગાતા હતા દેડકો અલી કઈ તો હતું કઈ તો કવિતા હતી ગુજરાત પણ યાદ નથી યાર
તે મને પણ યાદ નથ
ઓરે હા મેઘો વરસાદ રે આવી રહ્યો ઓઢો ઓઢો વરસાદ એવું કઈ કઈ હત તું કઈ
હા હા મા મા ને
આવ ર્રે વરસાદ એવું કરીને ને
હા હા આવું હતું,
હમ્મ
અને મે શું કેું ખબર તો મેં છે, ને જયારે નાની હતી ને સ્કૂલ થી આવતી ને જેમ જ્યાં પાણી ભરાયલું હત ને ત્યાં મને નાખમાં પેલા બુ બીક લાગતી જો મેમ વિચારતી એનાની દેડકો સાપ એવું કઈ નહી, હોય
અ મને તો અળશિયા થી બહુ બીક લાગે યાર કેટલુંક તો અજીબ લાગેને જોવાવામાં જ
હા, ને પણ મેં જે નાની હતી ને તો અડસિયાને એમ પકડી પેલો લાકડી આવી ને ટેકવાડું ઝાડું એનાથી પકડીને ફેંકતી મને એમ ક્યારે બીક નહી લાગતી, પણ હમણાં બોઉ બીક લાગે
અચ્છા એવું છે.
હા, અને તને ખબર કે આ વરસાદ જરાક આવાનો હોય, તો પેલી કોઈ અ પેલી માખીઓ બહુ ફરતી હોય
હા, યાર આખા બધા લાઈટ પર જ ચીપકી રહી તો પછી ઘરનું બહારણ બધું બંધ કરવું પડે, મારે તો
એ છે ને અમને પણ અમાર તો ઘરમાં બહુ બધી આવી જાય પછી, એમ લાાઈટ હોય તો
હા લાાઈટ બંધ કરવું પડે એના માટે ખબર લોકો અંદર આમ ના આવે પણ ઉજાળું હોય ને ત્યાં આવી જાય
હમ અને તને ખબર કે જયારે છે, ને કોઈકઈ મને એમ વરસાદ પડતો સ્કૂલે જવાનું મન નહ થતું ને એમ મન બી નહી રેતું અને વરસાદ બી પડતો તો મેં છે, ને એ રજા પાડી મૂકતો ને ત્યારે જો બહુ જ જોરમાં વરસાદ આવતો ને તો મસ્ત ભજીયા ખાઈને તારક મહેતા ન ઉલટા જ નહી તો ડોરીમન ન એપિસોડ નહી તો સિનચન જોતી મસ્ત બહુ મજા આવતી જ મને
હા, પણ વર્ષદ મે વસ્તુ છે કે શરદી તાવ એ બધું બહુ થઈ જાય, પછી મચ્છર ના લીધે જે બીમારીઓ થાય છે, તે માટે આપને ઘરના જરાક સાફ સફાઈ રાખવી પડશે કારણ કે છે ને તેનાથી શું થશે, બીમારીઓ ફેલાશે ડેન્ગ્યુ ને ડેગ્યુનો ખતરો વધારે વધતી જાય, ને કારણ કે પાણી જમાં રહે ત્યાં મચ્છરો આવી જાય,
ન રોપતા તો બુ ફાટી નીકળે અને એ તો છ અગર વધારે વરસાદ પડી જાય તો પુરા તમ પસાદ સાાર
હા,
પણ હોય જ્યારે
હા એજ હા એજ કેમ કે વધારે જો વરસાદ આવે તો ખેડૂતોનું
હા, એજ ને એમ વરસા ખેડૂતો પણ અગર જો વરસાદની જરૂર હોય, ત્યારે વરસાદ પડે તો ખેડૂતો પણ ખુશ થઈ જાય, પણ આજના કારણ આજના સમયમાં પોલ્યુશન એ બધાને લીધે વરસાદ પણ એમ ગમે ત્યારે આવી જાય ગમે ત્યારે નહી આવે કે,
હા એ ને હમણાં જૂન સ્ટાર્ટ થઈ ગયો પણ એક પણ છાંટો આવ્યો હોય, તો એક જ વાર આવ તો એજ બસ ખતમ
હા એજ અને પછી તને ખબર કેમ જયારે વરસાદ આવવાનો હોય, તો આખું કાળું કાળું કાળા કાળા વાદળો આવી જાય, છેદમ અંધારું જેવું થઈ છે, અગર અને રવિવાર હોય ત્યારે તો મેં મારા ભાઈ બહેનો ની સાથે ને ભૂત વાળા એપિસોડ પે ભૂતવાળું ટીવી શો જોતી ને તો એ લોકોની સાથે બેસીને મજા કરતી અને ભજીયાઓ બનતા સમોસા ભજીયા અને ચાય મજા જ આવે છેગ વરસાદ પડતો હોય ત્યારે કોઈ આપે તો
હમ એજ તો અને આવી ટાઈમે તો બહાર પણ ફરવાની મજા આવે ફોટોસ પાડવાની ને ગ્રીન ગ્રીન આખું થઇ જાય તો
એજ ને એટલે બહુજ એટલે બહુજ કેટલા ખુશ થઈ જાય બધા જ ખુશ થઈ જાય અગરમિ પણ એક વસ્તુ મને નહીં ગમે વરસાદધક તો કપડાં નહી શુંકાય કપડાં નહી શુંકાય તો બધા કપડા બ ગંધાય જ
હા એ તો છે કપડા બહુ વાસ મારે પછી ભલે તેને કે ગમે તે રીતે સારી રીતે આપણે ધોઈએ પણ એ સુખાય નહી તો વાસ જ મારશે ને
હા એ જ ને ઉપર થયાકા ઘરમાં એવું લાગે કે દોરીને દોરી બાંધેલી અહિયાંથી જાવ તો ત્યાં દોરીથી અથડાવો ત જ ત દોરીથી અથડાવો બધા કપડા ઘરમાં નાખવા પડે
હા એજ તો હવે શું કરી શકીએ વરસાદ છે તો
એજ ને અને તને ખબર મારી મમ્મી તો એમ કોઈ કોઈ આપડે ખીચવાય પણ કેમ કે અમે વરસાદમાં એમ છતી રહી જાાવ કોઈ ભૂલી જાઉ તો કાદો માંથી આવી જાાવ તો
હા મારી મમ્મી પણ એવી છે તો છત્રી પણ મારી તો કાગડો બની જ વરસાદમાં
સ મારી પણ અને ખબર એવું કરતી કે મને મે ક શું કરતી નાની હતી ને ત્યારે પેું પેપર આવે ને એનાથી બોટ બનાવતી અને પાણીમાં એમ નાખતી
અચ્છા હા
તું કરતી આ હો
હા બધા જ કરી મેં પણ એવું જ કરતી ચાલ હવે મેં જ રા ફોન મૂકું પછી વાત કર હેને
હા હા સારું મને મજા આવી આ ચોમાસાના ટોપિક પર વાત કરીને
હા હા ચાલ બાય
બાય